કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ હું પણ મજામાં. આ તો અત્યારે બેઠા બેઠા એમ વિ વિચાર્યું- કે, આજકાલ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો ઘણો વધી ગયો છે. ઘણાં લોકો છે ને- પોતાનો, ઘણો સમય સોશિયલ મીડિયા પર પસાર કરતા હોય છે. સવાર ઉઠ- -તાની સાથે જ, મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ- ફેસબુક અને યુટ્યુબ જોવાનું શરૂ જ કરી દે. અને મને પણ ઘણી વાર વિચાર આવે કે સોશિયલ મીડિયા આપણા માટે આમ સારું છે કે નહી? એવું વિચાર આવે તમને શું લાગે છે સારું છે?
હા આ તો તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો. પણ સોશિયલ મીડિયામાં કેવું કે એના ફાયદા અને ગેરફાયદા બંને છે. તમે જો એનો સારી રીતે જરૂરિયાત પૂર્વક ઉપયોગ કરો તે તમારા માટે ફાયદાકારક પણ બની જતું હોય છે પણ તમે જો આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને એવું જોયા કરો અને પોતાનો સમય પણ બગાડો તો એ તમારા માટે નુકસાનકારક પણ બનતું હોય છે એટલે ફાયદા અને ગેરફાયદા બંને છે એના પણ તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ વસ્તુ તેના પર નિર્ભર થતી હોય છે.
હા સાચી વાત છે અને મારા મતે તો હું કઉ ને તો સોશિયલ મીડિયા એક ખૂબ જ ઉપ આપણું ઉપયોગી સાધન છે. પરંતુ તે તમે કીધું એમ કે તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ તેના પર બધું છે કે આપણે જો એનો યોગ યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે જ્ઞાન માહિતી શિક્ષણ અને લોકો સાથે જોડવાનું ઉત્તમ માધ્યમ છે ઈ. પરંતુ જો તેનો અતિશય ઉપયોગ કરીએ તો સમયનો બગાડ થઈ શકે. માનસિક તણાવ અને ઘણી બીજી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. અને આપણે પહેલા કેવું હતું કે પેલા કોઈ માહિતી મેળવવા માટે આપણે પુસ્તકો અખબારો અથવા શિક્ષકો પર આપણે આધાર રાખવો પડતો હતો. પણ આજે કેવું છે કે માત્ર થોડીક જ સેકન્ડમાં આપણને દુનિયાભરની બધી જ માહિતી તે આપણને આપણા મોબાઈલ માં મળી જતી હોય છે. વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા ખુબ જ ઉપયોગી બની શકે છે કેમ કે યુટ્યુબ પર શૈક્ષણિક વિડીયો ઓનલાઈન ક્લાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને નવી નવી કૌશલ્ય શીખવાની ઘ પણ ઘણી એવી સારી તક મળતી હોય છે. અને આ એવું ની હત તો કે સોશિયલ મીડિયા ખાલી વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓની સાથે સાથે આ નાના વેપારીઓ ઉદ્યોગ સાહસિકો માટે પણ એટ સોશિયલ મીડિયા ખુબ જ ઉપયોગી છે. તેઓ પોતાના ઉત્પાદન અને સેવાઓની જાહેરાત ખૂબ ઓછા ખર્ચે લાખો લોકો સુચી પહોંચાડી શકે છે. ઘણા લોકો તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ દ્વારા પોતાનો વ્યવસાય સફળતા પૂર્વક ચલાવી રહ્યા છે. કેટલાક લોકો તો માત્ર સોશિયલ મીડિયા દ્વારા જ રોજગાર મેળવી રહ્યા હોય છે. અને એવું નહી હોતું કે સોશિયલ મીડિયા આપણે માટે નુકસાન જ છે. સોશિયલ મીડિયાના ફાયદા પણ એટલા જ છે. આજકાલ ઘણા લોકો છે ને મોબાઈલ એટલા વ્યસ્ત થઈ જાય ને કે પરિવાર સાથે વાત કરવાનો પણ એ લોકો પાસે સમય નહીં હોતો. એક જ ઘરમાં બધા લોકો સાથે બેઠા હોય છતાં દરેક વ્યક્તિ કેવું કરે પોત પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત રે જોડે જોડે એક જ રૂમમાં બેઠ ઠા હોય તો એ બધા પોતપોતાના ફોન માં જ માથુ ગાળીને ફોન જોતા હોય પણ એવું નહી કે એકબીજા સાથે થોડો વાતચીત કરીએ આવું કરે તો સંબંધોમાં પણ ઘણા એવી તકરાર આઇ જ આઈ શકે કે છે એટલે સોશિયલ મીડિયા યુઝ કરવું જોઈએ પણ એનો થોડો સમય આપણે રાખવો જોઈએ
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કે એના ફાયદા તમે ઘણા કીધા કે એમ કે આપણા માટે આમ વેપાર અને રોજગાર માટે પછી જ્ઞાન અને શિક્ષણ માટે પણ તમે જુઓ તો એક સિક્કાની આમ બે બાજુ હોય એવી રીત તેના ગણા ગેરલાભો પણ છે કે આપણો સમય નું બગાડ કરતી હોય છે કે ઘણા લોકો આમ કલાકો સુધી રીલ્સ અને વિડીયો જોતા રહે છે મહત્વપૂર્ણ કામ પાછળ એમનું રહી જાય છે એટલે એના કારણે એમનું કામ પણ નહી થતું અને પોતાના સ સમયનું પણ એ લોકો બગાડ કરી દેતા હોય છે પછી ઘણા લોકો મોબાઈલ વગર રહી નહી શકતા દર થોડીક મિનિટે ફોન ચેક કરવાની આદત એમને પડી ગઈ જતી ગઈ છે એટલે એક પ્રકારનું વ્યસન એમને લાગી ગયું છે સાથે સાથે એમના માનસિક તણાવમાં અને વ મ અ સોશિયલ મીડિયા પોતાનું ભાગ ભજવતું હોય છે બીજાની સફળતા અને ખુશીઓ જોઈને લોકો પોતાની જાત સાથે સરખામણી કરવા લાગતા હોય છે એ એના કારણે એમનો આત્મવિશ્વાસ પણ ઘટી જતો હોય છે પછી ખોટી માહિતી એમને એમ લોકો ફેલાવી દેતા હોય છે ઘણી વખત અફવાઓ અને ખોટા સમાચાર આમ ખુબ ઝડપથી ફેલાઈ જતા હોય છે તે સમાજમાં ગેરસમજ અને ભય પેદા કરી શકે છે પછી સાયબર ગુનાઓ તમે જોઓ તો આજકાલ ઓનલાઈન છેત તરપિંડી ફેક અકાઉન્ટ હેકિંગ સાયબર બુલિંગ જેવી સમસ્યાઓ ઘણી વધી રહી છે એટલે આવા ગેરફાયદા પણ તમે જુઓ તો સોશિયલ મીડિયાના છે
હા સાચી વાત છે અને મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા પર જે મળતી આપણને જે દરેક માહિતી હોય છે એ સાચી નહી હોતી તમે આગળ કીધું એમ કે ઘણી વખત છે ને ખોટા સમાચાર અફવાઓ એ અને બીજી બીજી બધી માહિતી છે ને ઝડપથી ફેલાઈ જતી હોય છે પણ લોકો કોઈ પણ સમાચારની સાચી તપાસ કર્યા વગર તેને બીજા લોકોને મોકલી દે દેતા હોય છે આ કારણે સમાજમાં ગેરસમજ અને ગભરાટ ઘણી એવી ફેલાતી હોય છે એટલે કોઈ પણ માહિતી શેર કરતા પેલા તેના સાચાપણા ની આપણે ખાતરી કરવી જોઈએ વિશ્વાસનીય સમાચાર સ્ત્રોતો પરથી જ આપણે માહિતી તપાસવી જોઈએ અને ખોટી અફવાઓથી આપણે ખોટી અફવાઓ ફેલાવાથી આપણે બચવું જોઈએ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ મીડિયાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે આજકાલ સોશિયલ મીડિયાના કારણે લોકો પોતાની સરખામણી બીજાઓ સાથે પણ વધારે કરવા લાગ્યા છે કે કોઈના પ્રવાસ ના ફોટા મોઘી વસ્તુઓ કોઈની સફળતા જોઈને ઘણા લોકો લોકો છે ને પોતાને ઓછા સમજવા લાગ્યા છે કે જો આ તો બધે ફરવા જાય છે મને જ કઈ ફરવા નહી મળતું જો આ તો કેટલી મોઘી મોઘી બધી વસ્તુઓ પહેરે છે. બધું લાવે છે મોઘી મોઘી વસ્તુઓ બધી ખાવા જાય છે મનેજ નહી મળતું અને કોઈની સફળતા તો કોઈની આ બધું જોઈને આપણે ઈર્ષા ના કરવી જોઈએ આપણે પણ થોડો ઓછો સમય સોશિયલ મીડિયામાં આપો આપણને પણ જરૂર એક દિવસ સફળતા મળશે અને ઘણા લોકોમાં તો કેવું હોય છે કે એના લીધે છે ને કોઈની સફળતા જોઈને આત્મવિશ્વાસ એ લોકો નો ઓછો થઈ જાય અને એના લીધે માનસિક તણાવ પણ એ લોકો નો વધતો જાય તેથી સોશિયલ મીડિયા ને આપણને છે ને જીવનનું કેન્દ્ર બનાવવાને બદલે આપણે એને એક સાધન જ બનાવવું જોઈએ ખાલી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ અને વાસ્તવિક જીવનના સંબંધો પરિવાર મિત્રો અને પોતાના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપવું જોઈએ અને મને એવું લાગે છે કે જો આપણે દરરોજ સોશિયલ મીડિયા માટે મર્યાદિત સમય નક્કી કરીએ અને જરૂર કામ માટે તેનો આપણે ઉપયોગ કરીએ અને બાકીનો સમય આપડે અભ્યાસ કસરત વાંચન તથા પરિવાર સાથે આપણે પસાર કરીએ તો તેનો સારો લાભ આપણને થઈ શકે છે. અને એવું નય હોતું કે સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી પરંતુ તેનો આપણે ખોટો અને અતિશય ઉપયોગ કરીએ ને તો એ છે ને નુકસાનકારક આપણા માટે બની શકે છે. જો આપણે સમજદારી પૂર્વક અને જવાબદારી પૂર્વક આપણે તેનો ઉપયોગ કરીએ તો જ્ઞાન વિકાસ રોજગાર અને મનોરંજન પણ ખૂબ જ જરૂરી છે.
હા એતો તમે ઘણી સાચી વાત અને સોશિયલ મીડિયા ને કેવું કે વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા એક વરદાન પણ છે. અને પડકાર પણ છે જો તેનો ઉપયોગ વિદ્યાર્થી યોગ્ય રીતે કરે તો તેને જ્ઞાન મળતું હોય છે. પણ જો તેનો ઉપયોગ એ વધારે કરે તો એના અભ્યાસમાં ધ્યાન ઘટેે છે. ઊંઘ ઓછી થાય છે અને પરીક્ષાના પર પણ અસર પડતી હોય છે. અને સોશિયલ મીડિયા નો આપડે છે ને જવાબદારી ઉપર જવાબદારી ઉપયોગ કરવો જોઈએ સમય આપડે મર્યાદા કર જોઈએ સાચી માહિતી જ શેર કરવી જોઈએ અજાણ્યા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ પોતાની જે વ્યક્તિગત માહિતી છે. એને હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણે શીખવા અને વિકાસ માટે કરવા જોઈએ. અને યુવાનો ની પણ જવાબદારી છે કે યુવાનો દેશનું ભવિષ્ય છે તેમને સોશિયલ મીડિયાનું ઉપયોગ શિક્ષણ માટે નવી કુશળતા શીખવા સમાજમાં જાગૃતિ લાવા અને સકારાત્મક સંદેશ ફેલાવા માટે કરવો જોઈએ
હા સાચી વાત છે અને મેં પણ છે ને ઘણી વાર જોયું છે. કે વિદ્યાર્થીઓ માત્ર પાંચ મિનિટ માટે મોબાઈલ ખોલે છે. પરંતુ એ પછી કલાક સુધી રીલ્સ અને વિડીયો જોતા રહે. પછી તેમને ખ્યાલ આવે કે ઘણો સમય બગડી ગયો આ આદતને કારણે અભ્યાસમાં ધ્યાન ઓછું રહેતું હોય છે અને કામ સમયસર વિદ્યાર્થીઓનું પૂરું નહી થતું. એટલે ઘણી વખત લોકો અ રાત્રે મોડે સુધી સોશિયલ મીડિયા ચલાવતા રહે જેને કારણે ઊંઘ પણ એલોકોની પૂરતી પૂરી નઈ થતી. જયારે પૂરતી ઊંઘ ન મળે ત્યારે બીજા દિવસે પન આપણને થાક, ચીડિયાપણું અને ધ્યાનની સમસ્યા રહેતી હોય છે લાંબા સમય સુધી આવું ચાલે તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પન આપણું ઘણું એવું ખરાબ અસર પડે છે એના પર અને બીજી એક મહત્વની વાત તો એ છે કે સોશિયલ મીડિયા દ્વારા આપ આપડે ઘણા નવા મિત્રો આપડે બનાવી શકીએ છીએ. પરંતુ ક્યારેક અજાણ્યા લોકો પર આપણે વિશ્વાસ ન કરવો જોઈએ. જોખમી પણ બની શકે છે એ વિશ્વાસ આપણા પર. પોતાની વ્યક્તિગત માહિત, ફોટા અથવા બેકિંગ સંબંધિત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આપણે શેર ન કરવી જોઈએ. સાયબર ક્રાઈમના પણ ઘણા એવા બનાવો બનતા અત્યારે તો જોવા મળે છે. બધા ડી જે ડિજિટલ હેકિંગ કરે છે, આપણું વોટ્સઅપ પણ હેક થઈ જાય છે, ઈન્સ્ટાગ્રામ હેક થઈ જાય છે અને બીજા બધા આપ આપણું હે વ્હોટસએપ ને ઈન્સ્ટાગ્રામ ને ફેસબુક બધું હેક કરીને જે હેકર છે ને આપણા જ ફ્રેન્ડસ લોકોને અંદર મેસેજો કરતા રહે છે હામે વાળને તો એવું લાગે કે આપડે મેસેજ કર્યો પણ મેસેજ કર્યો હોઈ કોઈ બીજાને એટલે આપણે થોડીક કાળજી રાખવી જોઈએ. અને સોશિયલ મીડિયાના સારા એવા ઉપાયો પણ હોય છે કે અ કુદરતી આપત્તિ આવે ત્યારે લોકો સોશિયલ મીડિયા દ્વારા પન આપણને મદદ પહોંચાડે છે. બ્લડ ડોનેશનની જરૂર હોય ત્યારે માહિતી ઝડપથી ફેલાઈ આવે છે. ખોવાયેલા લોકો વિશે માહિતી પણ આપણે શેર ઝડપથી થાય છે. અને સમાજ સેવાના ઘણા અભિયાનો પન સફળ બને છે સોશિયલ મીડિયા દ્વારા.
હા, એ તો તમે ઘણી સાચી વાત
દરેક સોશિયલ મીડિયા પર વાત કરીશું આપડે.
હા.